હા બોલો.
હા નમસ્તે સર કેમ છો?
બસ મજામાંબેન તમે કેમ છો? હા.
બસ અમે પણ સારા, હવે એ જાણવા મળ્યું કે તમે, કચ્છની મુલાકાતે જઈ આવ્યા તો મને પણ પ્લાન કરવું છે ફરવા જવા માટે તો મને થોડીક કચ્છમાં તમે કયા કયા સ્થળોની મુલાકાત લીધી, એની માહિતી આપશો?
હા જરૂર આપીશ, અને કચ્છમાં જોવાલાયક ઘણા સારા સારા સ્થળો છે, પેલું તો વાત કરું તો તો અંજારમાં જેસલતોરણની સમાધિ જોવાલાયક છે.
બરાબર. પછી અંચારસ
હા અંજાર જોયા પછી બીજું એક છે વઇટ હટલોનું. કે જે એક સો પચાસ કિલોમીટર જેવું દૂર થાયાય છે, પણ એક જોવાલાયક છે.
બરાબર, અચ્છા અને એ જે કળા ડુંગર છે ત્યાં દત્તાત્રેય ભગવાન નું મંદિર છે ને.
હા ત્યાં દત્તાત્રેય ભવાનનું મંદિર છે.
બરાબર, પછી તમે એ વ્હાઈટ રન જે છે, એ બાજુ પેલું ધોળાવીરા આવ્યું છે એ એજ રસ્તા ઉપર આવે છે કે બીજા કોઈક રસ્તો લેવો પડે?
ના એજ રસ્તો છે. એ જ રસ્તા પણ વચ્ચેથી એનો રસ્તો તો અલગ પડી જાય છે. હ થોડા
અચ્છા એટલે ધોળાવીરા જયારે આપણે જઈએ, ત્યારે પેલું રોડ ટુ હેવન જે છે એ, રસ્તા પરથી થઈને જવાનું થાય?
હા એ રસ્તા પર જવાનું થાય, અને રોડ
એ આવી જાય છે, એટલે તે એ જગ્યા પણ જોવાલાયક બહ સારી જગ્યા છે.
અચ્છા, એ જે રોટ ટુ હેવન છે ત્યાં ફ્લેવિંગો ઘણા આવતા હોય છે એવું સાંભળ્યું છે તો શું તમે પણ એ ફ્લેવિંગો જોયા હતા?
અને અમે પણ ઘણા બધા ફ્મિંગ જોવે આતા રતાાબતા ફ્રેમિંગો.
અચ્છા બરાબર છે, હવે એ સિવાય તમે કચ્છમાં આપેલું માંડવી છે ત્યાં પણ તમે ગયા?
માંડવીની પણ વિઝિટ લીધી દીદી પણ એક આપણે આઈના મે આપણે જો છે, પછી શમજીલ છે એ જોવા જેવું છે, અને એક બીજો પેલેસ છે એ પેલેસ પણ જો લાયક શૂટિંગ પણ થાય છે.
અચ્છા હમદિલ લે ચુકેશનમ મુવીનું શૂટિંગ પણ ત્યાં થયું છે એવું સાંભળ્યું છે.
હા એ એ વાત છે. સાચી જલે જ
બરાબર છે ઓકે, અને એ સિવાય પણ લગાન પિક્ચરનું પણ શૂટિંગ કચ્છમાં થયું છે, તો એ પણ ક્યાં એ ત્યાં વિજય વિલાસ પેલેસમાં થયું છે કે એ ભુજના એયનામેલમાં થયું છે?
એ વિજય વિલાસ પેલેસમાં થઈ પલું છે પિક્ચરમાં શૂટિંગ છે ને એ ત્યાં, જે પેલેસ છે ને ત્યાં થયું છે.
અચ્છા બરાબર છે હા હા, એ સિવાય પછી માંડવીમાં અંબેધામ પણ આવ્યું છે, તો એ અંબેધામ કેવું છે?
હા, એટલે એ અંબેધામ પણ સરસ છે, એટલે ત્યાં અંબા માતા મંદિર અલગ ટાાઈપનું બનાવેલુંલ છે, કે જે એ બનાવે મંદિરોનું એક જગ્યા પર દર્શન થઈ શકે એ રીતનું બધું બનાવેલું છે, ત્યાં
અચ્છા બરાબર, પછી તમે માતા નમ ગયા હતા?
તનામાળનું પણ અમે વિઝિટ કરાઈ હતી, કે જે ભુજ થી સાહ છે.
હા બરાબર. સાંભળ્યું છે કે માતાના માળેનું અહ રિનોવેશન મંદિરનું કર્યું છે અને હવે તો બહુ સારું બનાવી દીધું છે મંદિર.
હા, ના બિલકુલ સાચી વાત એટલે આ પછી બહુ સરસ બની ગયું છે. આગળનો જે પેસેજ હતો એ કમ્પાઉન્ડ ઘણું મોટો બનાવ્યો અને ને સાથે છે ફ્રેશ થવાની વ્યવસ્થા છે. એ લોકોએ ડેવલોપ કર દીધું છે.
અચ્છા એટલે માતાના મઢને બહુ સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે, એમજ ને?
હા, હા ભાઈ બિલકુલ સાચું.
અને માતાના મઢમાં એટલે નવરાત્રી વખતે ઘણી ભીડ રહેતી હોય છે, એવું સાંભળ્યું હેલો. હલો.
હા.
હા નવરાત્રી અહ ટાઈમે આ લોકો હા હલો નવરાત્રી વખતે લોકો પગપાળા ચાલીને જતા હોય છે મ